હ શું કરું છું.?
કઈ નહી આ જમીન પરરવાર્યા બસ. તારો આવાઝ દીમો આવેત
સુું જમ્યું?
ડુંગળી બટાકનુ શાક, ખિચડી, અથાણું, ફા ફળ, હમ
તોના ચાંદી આમને.
મે સોના ચાંદી, ત્યાં સુું જમ્યું?
મેં સેઝવાન ફ્રઇડ રાઇસ બનાયા હતા.
ફ્રઇડ રાઈસ બરાબર.
લેપચર હતું આજે તો હમણાં જ હજ પહોંચ્યું.
હ હા હા. આ કોલેજ ના ટાઈમમાં તો આખો દિવસ જતો હોને ખબર જ નહી પડતી.
એ જ તો યાર લખવાનું મર્દ સબમિશને એટલા લખવાના છે અને તત્તરું લખવા બેઠી હતી. પછી લેક્ચર હતું સાડા સાત થી. નવનુંું કરંટ અફેર છે એટલ ઓછું હોય છે. તમે એક તો લેક્ચર પતી જાય પછી લખો શાંતિથી.
બરાબર.
અચ્છા.
મારે એવું થાય આખો દિવસ કોલેજમાં જતો રહે ચાર પાંચ વાગે ઘરે આવું. તો હનુ બીજું પાછું કામ હોય એટલે, દિવસ્પતિ જ એમન એમ.
અરે મને એવું થાય જો ને હું સ્કૂલ જાઉ સ્કૂલ થી આવું ને એટલે મને જમીનને તો બપોરે ઊંઘ જ આવે. કેમ કહ છો રાત્ર અતાર દસ વાગ્યા સુધીમાં લેક્ચર હોય મોડા સુધી હ લગતી હોય વાંચતી હોય સબમિશન રાતે. પછી સવાર પાછું સાત વાગે તો સ્કૂલ જવાનું એટલે વહેલું ઉઠવું. તો બપોર તો મને ઊંઘ જ આવી જાય. સુઈ જવ એવું આમ બોડી જ આપણને એવું થાય કે ના સુઈ જવું પડશે એવું.
હા એનો રેસ્ટ તો જોઈએ ને, જેટલું કામ કરે એટલો આરામ ભી જોઈએ ને. લેક્ચરમાં ઉભું રેવાનું બોલવાનું.
અરે હા કન્ટિન્યુસ લેક્ચર હોય છે.
હા.
અને અત્ય્યારે તો હમણાં હમણાં સ્કૂલ ખુલી. તો બધા બધા પોતપોતાનું કામ હોય રજિસ્ટર ના અંત.
હા.
તો બધા સરવાર કેવું કરશે મારો મારા મારા લેક્ચરમાં માર લેક્ચર ફ્રી નહીં. મારા કામ છે, જાાવ તમે આ ક્લાસમાં, પછી બીજા સર ઓકે સાહેબ બીજા લેક્ચર હું મારા મા રજજીસ્ટરનું કામ છે ઓનલાઈન એન્ટ્રી કરવાની જાઓ ને તમે. ક્લાસમાં.
હા.
એટલે બધાનું મારાફરથી એવું ચાલતું હોય, સાયકોલોજી પંદર પેજ નો પાઠ મેં બે દિવસ પ પતાવી દીથી દો ટ્વેલ્થમાં. અલા પણ કંન્ટિન્યુ મારત લેક્ચર આઈ કર તો માસું કરવાનું, છોકરા કે મેડમ તમે આટલા સ્પીડથી ભણાયો. અમને તો પછી ખબર જ ના પડી પછી મેં આજે એક લે ચ રિવિઝન કરાયું, તો કે હા હવે ખબર પડી. મે ક તોુંમુંઘ કા ચેક કરશ લખી નાવજ સમર્ધ આવીઈ. તો કે ના મેડમ ના કાલે નહીં કે બહુ જ સાયકોલોજીનું સ્વાધ્યાય બહુ લાંબું હોય.
હા સાયકોલોજી સબ્જેક્ટ તો થિયરી ને નકરું એટલે. બહુ લખવાનું હોય એમાં.
એની થિયોરિકલ ફસ્ટ જે ચેપ્ટર હતું ને. શું હતું સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ.
હમ.
એ પાઠનો પંદર પેજમાં બધી થિયરી પોર્શન આપેલા છે એના નિયમ્સ. શું હોય ઘટક શું હોય પ્રકાર શું હોય. ધ્યાન કેવું હોય. સંવેદન પછી આપણા શરીર માં નને જ્ઞા ઇન્દ્રિયો અને પેલી પાંચ ઇન્દ્રિયો સવાદ એન્દ્રીય. અને એમાં જીભના કયા ભાગ પર કયો સ્વાદ અનુભવાય અને એ કઈથી. મગજને સંકેત આપે મગજના પાછળના ભાગના આગળના ભાગમાં ઇન ડિટેલ્સ આટલે શોધી હોય.
બરાબર.
એટલે પછી એક તો છોકરા કે મેડમ માટે. ટ્યુશન જવાનું છે બીજા સબ્જેક્ટ ન લખવાનું તમે આખુંશ વધ્યા લખવાના આપશો અમે મંડે બધ પી દઈશું એક દ. સારું મંડે લખીને આવજો તો કે મંડે લખીને આવીએ પણ એક સરસ મે કીઘુ સુ. તો કે સ ફ્રઇડે સેટરડેમાં બીજું લે બીજું લેસન બી પતાવી ના દેતા કે.
સરકારી સ્કૂલમાં તો તોય ગામડામાં. સારું છે કે આવી રીતના ભણવા દે છે અને છોકરાઓ ભણે છે ખરા. બાકી હમણાં પ્રાાઈવેટ સ્કૂલ હોય કા તો સેમી ગવર્મેન્ટ હોય તો ત્યાં હવે ઇન્ટર્નશીપ ના મળે
હા ઇન્ટર્નશીપ ના મળે ને ઇન્ટર્નશીપ મળે ને તો બી તમને લિમિટેડ લેક્ચર આપે તમારુંશું. કામ કરવાના દેખાશ
હમ
આ તો ચલ આ ટ્વેલ્થમાં મને ટેન્થ અને ટ્વેલ્થ આપ્યું છે. બિકોઝ સરને ખબર છે કે હું આ રીતનું ભણાવું છું મારી સ્કીિલ સારી છે ભણાવવાની એમ કેમ કો હુ છે ને આખો ક્લાસ કેવી રીતે એંગેજ રખાય એ એ રીત નથી ભણાવુ કે ક્લાસમાં કોઈ વાતો ના કરે બધાનું ધ્યાન હોય વચ્ચે વચ્ચે એમને ક્વેશ્ચન પૂછતી જાઉં એના રિલેટેડ સ્ટોરી કહેતી જાઉં અને ધ્યાન પછી સ આ સંવેદન આ મે ભણાયૂ એના બધા એક્ઝામ્પલ મેં એવા આપ્યા છે જે પ્રેઝન્ટમાં કો રિલેટ હોય અને આપણી લાઈફથી જોડાયેલા હોય કે પર્યાવરણ છે. વહીિકલ છે પછી સંવેદન તો આપણને સંવેદન થાય પછી અત્યારે ઋતુનું ચાલે છે એ રીતે બધા એમ તો છોકરા જલ્દી સમજાય એમની જોડે બ બધા છોકરા ગવર્મેન્ટ સ્કૂલમાં એવાં ન હોય કે ડાયજેસ્ટ પરચેસ કરી શક ન ટ્યુશન બી જતા હોય એ બુક માંથી જ રીડિંગ કરતા હોય ઈજ તેમ
હા-
તો તો ટ્વેલ્થ બાકી પ્રાઈવેટ સ્કૂલમાં તમને ટેન્થ અને ટ્વેલ્થમાં ભણાવાના દેઈ
એજ ને એમ કેમ કે એ લોકો ના બોર્ડ એક્ઝામ હોય ને એમ બી ના ભણાવા દે કેમકે એ લોકો પાછા. સ્ટુડન્ટ બી ઘરે જઈને એવું કે કે આવ તો અમને કોઈક છોકરી ભણાવવા આવે છે એ તે એવું જ કે આપણને. ઘરે જઈને એવું કે પેરેન્ટસ ને, હ.
એવું થાય.
પેરેન્ટ્સ બીલ બોલવા આવે કે ભાઈ તમે આવી રીતે ના આવું કરો છો સ્ટુડન્ટ નો કોર્સ કેમ ન પતશે. હા એવું બધું કરે એટલે પ્રાઈવેટ વાળા નહી આપતા.
ઇન્ટર્નશીપ નહીં આપતા, અને પ્લસ ઇન્ટર્નશીપ આપેલ તો અ ગામડાની સ્કૂલમાં એવું જ હોએ કે મની ઇન્ટર્નશીપ છે, તો મારે કોઈ એક્ટિવિટી કરાવવી હોય તો ટ્વેલ્થના અને ટેન્થના સ્ટુડન્ટ ના લઉં, અને નાઇન્થ ના અને ઇલેવન્થના લઈ શકું એમ. પણ જોકે કેવું કે બધું આમ સેટલ હોય એમ. ક આ ટાઈમે આ ભણાવવાનું આ ભણાવવાનું આ રીતે, તો થઈ જાય.
હ.
જૂનમાં એમનું પહેલું લેસન ચલાવાનું હતું એમ એ એમ સાયકોલોજીમાં તો દસ જ ચેપ્ટર હોય. પણ દસ ચેપ્ટર એટલે, અ સો- શું બસો બસો બસો પેજ ઉપરની બુક હોય. તો એક પે એક લે હા. તો તો પછી છે ને એમને ખાલી એક મંથમાં એક સબ્જેક્ એક લેસન પતાવવાનું, એના વિશે ચલાવવાનુ પછી યુનિટ ટેસ્ટ લેવાનો એ રીતનું હોય, તો મેં પતાય્યું છે અ છોકરાને મેં કીધું છે કે તમને ના આપ પૂછે તો મને કેજો પછી ત્યાં સ્કૂલની ડાયજેસ્ટ હોય ને તમે કીધું કે જેની પાસે ડાયજેસ્ટ ના હોય એમાંથી લખજો ક્યા તો આપણેે એવું કામ કરીશું, કાલે છે ને આપણે સ સેટરડે સુધીમાં જે ધ્યાના બધા ક્વેશચન છે ને એ ડિસ્કસ કરી લઈશું કે શું છે શું લખશું એમ. તેમનું આવશે, તો તમે ઇઝી બધા બુકમાંથી લખી શકશો.
બરાબર, અમારા ટાઈમે તો મનોવિજ્ઞાન આ હતું જ નહી.
અરે આજકાલ હમણાં થી જ આ મનોવિજ્ઞાન સબ્જેક્ટ થોડો
હ હમણાંથી આવ્યો હમણાંથી નઇ જો કે ત્રણ ચાર વરષ થી આવ્યું છે. અમાર ટાઈમે
મનોવિજ્ઞાન હતો જ, પણ પહેલા અગિયાર બારમાં મૂકતા નતા. પણ અમે છે ને છોકરાઓ ના માનસિક પરિસ્થિતિ તમ તો જાણતી હોઈશ કે છોકરાઓ કેવું કેવાં પગલાં ભરેને કેવું નાની - નાની એજમાં કેવું કરે. એ એમ એ મનોવિકાર એટલે એમનો એવો માનસિક રોગ ક કે એ માનસિક તણાવ, ટ્ર્રેસ. ના લે ને મેન્ટાલિટી એમને એવું ના થાય ને.
વેબ સિરીઝ જોઈ. પ્રીતમ એન્ડ પેડ્રો કરીને, નવી જ મણા આયી. છે, એ પેલું ખબર વચ્ચે બવ ટાઈમ પેલા બ્લુ વલ કરીને ગેમ હતી. અ જે નાના છોકરાઓ એને અ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરે અને પછી બધા ટાસ્ક આપે એ લોકો. કે આવું કર આ વસ્તુ તું ચોરી લે બાજુવાળા ના પોસ્ટ ઓફિસ હોય. તો એના માં આગ લગાડી દે અને મને વિડીયો ઉતારી મોકલ, પછી કોકની વસ્તુ ચોરી લે, અને પછી પોતાનું નુકસાન પહોંચાડે એવા બધા ટાસ્ક હોય ને એમાં, અને છેલ્લો ટાસ્ક તેમાં એવો હોય કે છોકરા એ પોતે મરી જવાનું ગમે તે કરી, અને છોકરાઓ કરે બી ખરા એ લોકો ના માઈન્ડ એ ટલા કેચઅપ કરી લીધા હોય. એ ફોનને એ ગેમ થી, ક લોકોને પછી છેલ્લે મરી જાય. સુસાઈડ કરે, એના બેસ પર આખી સ્ટોરી બનાયેલી છે. મસ્ત સિરીઝ હતી છય. એપિસોડ ની મેં આખી બપોરે જોઈ નાખી એ આનારિલેટેડ જ હતી. મનોવિજ્ઞાન કે તમારું માઈન્ડ આખું એમ ગેમમાં જતું રહે એમ.
અચ્છા એટલે આપણો માઇન્ડ સેટ કેવી રીતે થાય, અને કોઈ આપણા માઇન્ડ ઉપર કેવી રીતે પ્લે કરી શકે લ હા એ એ રીતે
અને આપડે કરવા બી દઈએ. પ્રીતમ એન્ડ પેડ્રો કરીને છે. હોટસ્ટાર પર જોજે. અત્યારે અવેલેબલ જ છે. હમ અને પાછું આ ખું એ છોકરો છે ને આખી આખી રાત જાગે એ બધા ટાસ્ક પ તાવામાં અને દિવસે સ્કૂલ માં જઈને ઊંઘી જાય.
અરે હું કહું ને આ છોકરાઓ આ બધી ફ્રી ફાયર ને આતે ગેમ કર કોરોનામાં તો કેટલો ટ્રેન્ડ હતું. તો રમતા હતા. તો મેથ્સ, સાયન્સ વાળા સોલ છે ને એમના આદત કે છોકરાઓને ઊભા કરીને અહીંયા બોચી સાઈડ પાછળ મારે, છોકરા સ ખબર છે સર આઈને હેડસોટ મારશે. સર આઈને હેડશોટ મારશે અને તું એ એ તો જબરી જબરી બધી બંદૂકોના નામ બોલે. ટેન્થ વાળા હા બધા. એમને મેથસ, સાયન્સ આવે ને તો અને એ સર તો એટલા, આમ આમ ખાલી ક્લાસમાંઈને ઉભા રહી ને આખો ક્લાસ શાંત થઈ જાય. એટલું એમનું એ છે.
બરાબર ના તો ઘણી ખરી આવી. હમમ અને એટલા છોકરાઓ ગેમમાં ને એમાં હોય છે ને કે એમના પેરેન્ટસને નહિ ખબર હોતી. તી કે શું કરી રહ્યા છે? કેવા કેવા ટાસ્ક. હવે અમુક માણસ અમુક પેરેન્ટ્સ કેવા ભણેલા હોય, હોય પણ હ અમુક તો બિચારા ગામડાના એવા ના ભણેલા હોય. તો એ લોકોને તો ફોનમાં એટલી ખબર ના પડે? એ ના જોતા હોય પણ જે ભણેલા હોય ને એ લોકોને તો ખબર હોય, ન્યૂઝમાં ગમે ત્યા વાંચતા હોય પણ તોય ધ્યાન ના આપે, એ પોતાના કામમાં બીઝી હોય.
અરે પણ ત ત તું ના જાણતી હું તો જાણજે ગામડાના છોકરા કરતા સિટી ના છોકરા ન માઈન્ડસેટ આ રીતનો વધારે હોય છે. અને સિટી ના છોકરા વધારે ગેમ રમતા હોય. એજ્યુકેટેડ પેરેન્ટ હોય ને તો ય તે કેમ કેમના પર્સનલ ફોન લાય આપ આપેલા હોય મા બાપે, જ્યારે ગામડાના છોકરા કોલેજ દસમા અગિયારમા સુધી અમે ઓનલાઈન ટીચિંગ થવું એટલો ફોન લાવેલા હોય, બાકી પેલા તો કોલેજ સુધી તો ફોન જ નતા.
હા એ જ ને, સારું ચલ ને મને એક કોલ આવે હું તને પછી કરું થોડી વારમાં.
હા હા વાંધ નય.
બાય,